હલો હલો હા ઉત્સવભાઈ વાત કરે છે? આપડે ખાવા કેટલા વાગે જવાનું છે ઉત્સવભાઈ?
આપડે બાર વાગે જમવા જવાનું છે.
બાર વાગે જમવા જવું છે.
હા.
ને આપડે બીજું શું છે ક્રિકેટ બિકેટ રમવા જવાનું છે
હા પાંચ વાગે રમવા જવાનું છે.
પાંચ વાગે?
હા.
કાન જવાનું છે?
આપડે પાંચ છ જણા છીએ
અચ્છા!
એવું સાંભળ્યું કે તમે કેરી મંગાવી છે ઘરેથી?
હા. એક ડઝન કેરી મગાઈ છે.
કેરી ખાવા અમને બોલાવ શો કે નહી બોલાવો. અત્યારે સીઝન બદલાય છે કે શું
હા ગેમમાં સીઝન બદલાય છે સ
અચ્છા આપડે હવે ચાલુ કરવી પડેશે ગેમ પાછી.
હા
મારે ગેમમાં બહુ એક લોચો પડેલો છે
હા.
કે ગેમ ચાલુ કરું છું તો ચાલુ જ નહી થતી સીએશ રન કે એવું કેમ કારણ શું હશે એનું?
હમ્મ તમારી રેન્ક ઓછી હોય એટલે તમે બીજા ન રમી શકો.
હવે નવું અપડેટ પછી બધું બદલાઈ ગયું છે.
હા
કે મેં સીએસ રમું છું બે દિવસથી પણ ચાલુ જ નથી થતી સીએસ.
હા.
હવે આપડે ગમે તેમ કરીને મારે આજે રેન્ક વધારવી પડશે
હા હીરોઈ કરવી
હીરો એક પછી ગમે ત જોડે રમાય.
હા.
અચ્છા! હા એ
હમ્મ. હ. હલો?
હ હા હલો હલો હલો
બોલો, બોલો
એક્ઝામ, એક્ઝામ એક્ઝામ નું શું છે, હવે આપડે
આપડે એક્ઝામ ઓગણત્રીસ તાલી
અચ્છા, ઓગણત્રીસ તારીખ એક્ઝામ છે, આપડી હેનું પેપર છે પેલું આપડે
પેલું મેસ્ત નું છે
ને વાયવા બાયવાકારથી છે બધું
વાયવા પંદર તારીખ થી
આપણા તમારે આવી ગયું છે. પંદર તારીખ થી
હા અમારે આવી ગયું.
અચ્છા મારે હજુ આવ્યું નથી લગત બોલ અમારા તો વાયવા એક વાર તો લેવાય ગયા છે.
હા
હ સમ ચા તું ર એઝામ જોડે એ વાવા લેવાય ગયા હતા અમારા તો. આજે પાણી નથી આવતું મામારે અહંયા હોસ્ટેલમાં તમારે ત આવે છે.
ના અમારે પણ નથી આવતું.
કરવું પડશે કમ્પ્લેન કરવી પડશે.
હા લાઈટ પણ નથી આવતી.
લાઈટ પણ નથી આજે.
ન
એક કરવું પડશે. ફી પણ હોસ્ટેલ ની વધી ગઈ છે હવે
હા
હવે એ જોઈએ જ છીએ બાર વાગ્યા સુધીમાં લાઈટ આવે તો ખરું ના કે આપડણે પાણી ભરવા કઈક જવું
હા બહાર જવું પડશે.
હમ્મ દોસ્ત લોકો એક્ઝામ આપવા ગયા છે આપડે હવે એમ સી ક્યુ લખાવા જવાનું છે.
હા.
જો આપડે ત્રણ મિનિટ વાત થઈ છે હ થોડીક વારજૂ કરી લઈએ.
હા.
તમારે એક્ઝામમાં બધું હા હ જો
હલો. હલો. હલો. અમારો અવાજ નથી આવતો આલો
હ હલો હલો. હોલો આવ્યો? હા અવાજ આવ્યો? હ તો મે એમ કઉ છું કે તમારે એક્ઝામમાં વાંચવાનું કેવું ચાલે છે.
સારું ચાલે છે આજથી ચાલુ કર્યું છે સવારે.
અચ્છા આજથી જ ચાલુ કર્યું છે. મારે બી હવે વાંચવાનું ચાલુ કરું પડશે પેલું પેપર છેનું છે?
મૈછ નું છે પેલું પેપર.
અચ્છા મેથ્સ નું પેલું પેપર છે. તો આપડે બી મેથસ નું જ છે અમારે બી. તમારેને આપડે સેમજ પેપર આવે છે ને. અચ્છા તો મેથસમાં સારું પાસ થવું પડશે આ વખત હાર્ડ છે મે
હા.
મટસમાં ફેલ થઈ ગયા તો પછી લોચા વાગશે. આગળ જોઈએ છીએ આપડણે હવે આજથી વાંચવાણ ચાલુ કરીએ છીએ.
હમ્મ.
પી મેથ્સમાં કેવી રીતનું થાય છે જોઈએ પછી બીજું તો શું.
હમ્મ.
આ મેથસ બહુ બદલાય ગયો ને? એડવાન્સ કેલ્ક્યુલેશ આવી ગયું છે.
ઓકરા દાખલા આવે છે.
હમ્મ બધું હાર્ડ થઈ ગયું છે હવે. હવે ઘરે ક્યારે જવાનો પ્રોગ્રામ છે?
હવે વાઈવા પટે પછી જઈએ
હમ્મ. આપ આપડે બી એવો જ વિચાર છે બધું વાઇવા ને એઝામ પત્યા પછી ઘરે જવાનું.
હા. પંદર દિનનું વેકેશન પડે છે.
અચ્છા એવુ પંદર દિવસ
હમ્મ
ફરીઆવાનું કિસનમાંબાર તમારે અમારો વિચાર છે કઈક બાર ફરવા જવાનું તમારે આવું જ છે
હા ગિરનાર જવાનો વિચાર છે
હા તો આપડે હવે ગીરનાર જયારે વેકેશન પડે જેવું એક્ઝામ પતે એવું ગીરનાર નીકળી જવાનું છે પ્રદક્ષિણા કરવા માટે ફરી વળને ખાવાનું છે મસ્ત
હા
ફરવાની મજા જ અલગ છે ગિરનાર વરસાદમાં હવે આપડે ગિરનાર જવાનો તો વિચાર છે જ પણ ગિરનાર જવાનું બજેટ કેટલું થશે
હમ્મ બ ચારસોં અસી
કેટલું
હજાર હજાર
હજાર પંદરસો.. પંદરસો બેહજાર સુધીનું હોય તો ચાલે
હા..
જે આપડે બજેટ વધારે થઇ જાય તો થોડાંક લોચા પડે એમ
હાં...
અને નાઈટ રોકાવાનું કઇરીતનું કરેલું છે આપણે
આપણે હોટલમાં રોકાવાનું છે. એક નાઈટ સાતસો રૂપિયા
સાતસો રૂપિયામાં જેટલા જણને રહેવું હોય
આ.. આ અનલિમિટેડ જમવાનું
વાહ! ગમે તેટલા જણા હોય રૂપિયામાં જમવું બધુ શું રહી ગયું? તો એક જણાના ભાગમાં.... તો બહુના આવે સો-સો આવે..
હા...
બરોબર છે... અચ્છા તો બરોબર છે એતો.. અને... કેટલા દિવસ રોકાવાનો પ્રોગ્રામ છે?
બે ત્રણ દિવસ રોકાશું..
અચ્છા.. એવું છે?
હ
બે-ત્રણ દિવસ તો.. રકાવું જ પડે! કારણકે પછી રોકાઈએ ના તો મજા નહી આવે ફરવાની બીજુ શું - શું છે? ગીરનાર સિવાય આજુ-બાજુનું
ઉપરકોટ છે...?
ઉપરકોટ મતલબ?
હ.. કિલ્લો છે.. ઉપરકોટ નો કિલ્લો.
કિલ્લો છે? બીજુ બધું શું-શું છે?
હમ્મ... પછી બાઉદીનનો મહેલ છે બાઉદીન રાત
હા મહેલ બહુ છે બાજુ..
હા... બાઉદીન રાજા હતા એનો મહેલ.
જંગલ-બંગલએ જાવુ છે કે આજુબાજુ?
જંગલ હા જંગલ પણ છે.
અચ્છા એવું છે.
હા.
હા, તો એક જ મિનિટ હાં.
હા.
અહીં ઉપર હા, બોલો.
બોલો, બોલો, હા. બોલો.
કંઈ નઈ તો દોસ્ત આવ્યો હતો.
હા, હા, કંઈ વાંધો નહીં.
હા, તો ચલો, તારે આપડે જવાનું ફિક્સ વિચારેલું છે. હવે આપડે મારે ખાલી ઘરે પૂછવાનું બાકી છે, થોડું
હા, હા.
ઘરે પૂછી જવું.
હા, હા.
અને બજેટ આપણે આજે હાંજે નક્કી કરી દઈએ.
ઓકે, ઓકે.
આ બધા કચરાની સાફ-સફાઈ વાળા આવે છે આજે બધા.
હા.
એટલે આજે પાહો રૂમ ભી આપડો બહુ ખરાબ થયેલો છે, એટલે સાફ કરાવવો પડશે.
હા, કરાવો પડશે.
ચાલો, તો હવે આપડે આજથી વાંચવાનું ફિક્સ રાખીએ.
હા, હા.
હું તમને કેટલા વાગે કોલ કરીશ? તો બાર-સાડા બાર પછી આપડે જમીને આઈએ. પછી વાંચવાનું ટ ચાલું કરી આજ.
હા, હા, હા.
અભ્યાસ કરવો પડશે, કારણ કે ફેલ થઈ જશે. તો પાછા લોચા પડશે. કેટલી આવશે? એટલે લોચા પડશે, જો ટાઈમ નથી. બઉુ બે મિનિટ, એક દોઢ મિનિટ નો ટાઈમ. છે વાત. ફરી લઈએ, પછી મારે બી હવે કામ છે થોડું ઘણું. થઈ આવો, થઈને જરાક. દર છે, બધી આપ. પાણી.
હા, હોલ્ડનને આપવાની છે.
હા, બધું આપવાનું છે હોસ્ટેલ વાળાને.
હા.
આપડે હવે બીજું તો શું વિચારવાનું? હોસ્ટેલ છોડવી કે ના? છોકરી, એક વિચારવાનો મોટો મુદ્દો છે. તમારે એ વિચાર છોડવાનો વિચાર ખરો?
ફી વધે, તો છોડવાનો વિચાર છે.
અચ્છા, ફી કેટલી વધે તો છોડવાનો?
હમ રાખું પ જાય એટલે છોડવાનો વિચાર છે.
આપડે બી એવું જ છે લાખ થી ઉપર જાય તો પછી વિચારવાનો વિષય આવે.
હા. બાર રૂમ ગોતવો પડશે.
કશું કીધું નથી હજુ.
હા
કે છે વધવાની કેટલી વધે એના ઉપર નિર્ભર. એ ફીવા તો બહુ બધા છોડ દે પણ રૂમ બી હાડ મળવો. જોઈએ હવે
હા, બીજી ગોતવી પડે
હ, એજ ને બીજું તો શું સારું, ચાલો તો પ પછી, આપડે હવે મળીએ જોઈએ તબિયત કોઈ દિવસ સાચવજે
હા હા તમારી પણ હાચવજો.
હા હ હવે સાંજે પછી મોડાથી આપડે ગેમ ચાલુ કરીએ ચાલ. તારે મળીએ.
હા હા.